હલો.
તમે કેમ છો? માજા મા?
હા, બસ મજામાં.
હા. આ તો કેટલા દિવસ થી વાત નથી થઈ તો મને એમ કે કોલ કરું.
હા.
અને અ મને કેવો વિચાર આવ કે છેલ્લા થોડા સમય થી હું એક વાત ખુબ અં અનુભવી રહી છું. કે સમય કે કેટલી ઝડપથી પસાર થઈ જાય છે. સવારે ઉઠીએ, કોલેજ જઈએ, અસાઈનમેન્ટ કરીએ અને ઘરે આવીએ. ત્યારે દિવસ ક્યારે પૂરો થઈ ત્યારે ખબર જ પડતી નથી. હે ને?
હા, સાચી વાત.
અને ઘણી વખત એવું લાગે છે કે દિવસમાં ચોવીસ કલાક પણ ઓછા પડી જાય. અને પછી વિચાર આવે કે ખરેખર સમય એ ઘણો ઓછો છે.
હા, ચોવીસ કલાક બી બો ઓછા
હમ. અ અને મને લાગે છે કે સમય નું આયોજન એ જીવનમાં ખુબ જ મહત્વનું છે. જો સમય નો આપણેે યોગ્ય ઉપયોગ ના કરીએ ને તો પરિવાર અભ્યાસ મિત્રો અને પોતાના શોખ માટે પણ આપણે સમય કાઢી નહી શકતા. તમારા તમારા આ વિશે શું વિચાર છે.
અમ તું બિલકુલ સાચી વાત કરે છે. કેમ સમય એ જીવનની સૌથી કિંમતી સંપત્તિ છે. પૈસા ગુમાવીને પાછા મેળવી શકાય છે. પરંતુ એક વખત પસાર થયેલો સમય ક્યારેય પાછો આવતો તો જ નથી. તેથી દરેક ક્ષણનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. હું પેલા ઘણી વાર કામ છે ને છેલ્લી ઘડીએ કરતી હતી. પરિણામે ઉતાવળ થતી હતી. અને તણાવ ઘણો વધતો જાય અને મને ટેન્શ ન આયી જાય કે મારું કામ પતશે કે નહી પતે. અને કામ પતશે તો એ સારી રીતે પતશે કે કમ્પ્લીટ થશે કે નહી એના માટે મને એમાં ટેન્શન રે. પછી મેં સમયનું આયોજન કરવાનું શરૂ કર્યું. હવે હું રોજ સવારે દિવસના બધા કામની યાદી બનાવું. અને મહત્ત્વ પ્રમાણે એક પછી એક કામ પૂરું કરતી જવું.
હા આ તો ખુબ સારી ટેવ છે તમારી. હું પણ અહં હું પણ હવે રોજ છે ને અ પેલું કેહેવાય ને કે ટુ ડુ લિસ્ટ એ બનાવાનો પ્રયત્ન કરીશ. ને પહેલા હું મોબાઈલમાં ઘણો જ અ સમય પસાર કરતી. આમ સોશિયલ મીડિયા જોવું ઇન્સ્ટાગ્રામ જોવું અને એમાં જોવામાં જોવામાં કલાકો કેમના નીકળી જાય ને એ ખબર જ ના પડે આપણને. અને પછી જયારે અભ્યાસ કરવાનો સમય આવે ને ત્યારે એવું લાગે. કે મારી જોડે હવે સમય જ નથી. એટલે હવે છે ને મેં નક્કી કર્યું છે કે મોબાઈલ નો ઉપયોગ અ માત્ર જયારે આ મને કામ હશે ને ત્યારે જ કરીએ અને ખરેખર સમય બચાવા માટે સૌથી પહેલા સમય ક્યાં બગડે છે ને તે આપણેે અ સમજવું જ અ જરૂરી છે એમ.
હા સાચી વાત. આજકાલ મોટાભાગના યુવાનો માટે મોબાઈલ સૌથી મોટું ધ્યાન ભંગ કરનાર સાધન બની ગયું છે થોડા સમય માટે ફોન હાથમાં લઈએ. અને પછી ખબર પડે કે એક કલાક પસાર થઈ ગયો. તેથી હું ભણતી વખતે ફોન સાયલેન્ટ પર જ રાખું છું. આમ કરવાથી ધ્યાન વધુ એકાગ્રતા રહે છે ભણવામાં. અને કામ મારું ઝડપથી પૂરું થાય છે.
હા સાચી વાત છે એવું જ કરવું જોઈએ અને અ મારા પપ્પા હમેશા કે કે જે વ્યક્તિ સમયની કદર કરે છે ને સમય પણ તેની કદર કરે છે. આ તો તમે સાંભળ્યું જ હશે.
હા સ સો ટકાની વાત સાંભળ્યું છે મેં.
હ અને અ તેવું રોજ સવારે વહેલા ઉ અ અમારે મારા પપ્પા નું તો કેવું કે તેઓ રોજ સવારે વહેલા ઉઠે કસરત કરે સમાચાર વાંચે, અને પછી પોતાના કામ ઉપર જાય અને તેઓ ક્યારેય કોઈ કામ માટે, તે મોડા પડતા નથી, અ તેમને જોઈને અ મને પણ સમયનું મહત્વ સમજાય છે,
હા મારા ઘરે પણ સમયનું ખૂબ મહત્વ સમયને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે, મારી મમ્મી ઘરના બધા કામ સમયસર કરે છે, રસોઈ ઘરનું કામ. પરિવારની સંભાળ અને પોતાના માટે પણ સમય કાઢે છે, હું હું ઘણીવાર વિચારું છું, કે મારી મમ્મી આ બધું કેવી રીતે સંભાળી લે છે? પછી ઇ સમજાય છે, કે યોગ્ય આયોજન હોય. તો ઘણા કામ સરળતાથી આપડે કરી શકાય છે.
હા એતો સાચી વાત કીધી, બ કોઈ કામ કરવામાં પેલું આપડે, આયોજનની જરૂર પડે, અને અ વિદ્યાર્થીઓ માટે તો, સમયનો આયોજન એ ખૂબ જરૂરી છે, જો આખું ખુ વર્ષ નિયમિત અભ્યાસ કરીએ, અ તો પરીક્ષ વખતે આપણને બહુ વધારે ચિંતા નહીં રહેતી. પરંતુ, જો છેલ્લા દિવસોમાં બધું વાંચવાનો અ પ્રયત્ન કરીએને તો ઘણી મુશ્કેલી પડી જાય છે. તેથી જ આપણે રોજ થોડો થોડો, અ થોડો થોડો, અભ્યાસ કરતા રહેવો. જોઈયે, જેથી આપણને છેલ્લા સમયે બહુ વધારે તણાવ ના લાગે.
હા, સાચી વાત, સમયનું આયોજન માત્ર અભ્યાસ માટે જ નહીં. પરંતુ, જીવનના દરેક ક્ષેત્રમાં ઉપયોગી છે. જો આપણે સમયસર કામ કરવાની ટેવ પાડીએ, તો ઓફિસમાં, વ્યવસાયમાં, અને ઘરના કામમાં પણ સફળ તા ઘણી મળે છે આપણને. અને સમયસર પહોંચવાથી લોકોનો વિશ્વાસ પણ વધે છે.
હા અને અ એક એક વાત વધારે એક ય વાત, યાદ આઈ કે, આપણે દરેક કામ પોતે જ કરવા અ કરવાના પ્રયત્નમાં ઘણીવાર જરૂરી અને બિનજરૂરી કામ વચ્ચે નો આપણે તફાવત, ભૂલી જઈએ છે, કે અ કયું કામ આપડે વધારે જરૂરી છે, ને કયું કામ વધારે જરૂરી નથ એટલે કે બિનજરૂરી છે, તો સૌથી મહત્વના કામ પેલા કરવા જોઈએ, અને જે અ જે કામનું મહત્વ ઓછું હોયને, એ આપણેે, પછી રાખવું જોઈએ, આમ કરવાથી છે ને, આપડા સમયનો સારો ઉપયોગ થાય છે.
હા, હવે મેં પણ એવું નક્કી કર્યું છે. કે દરરોજ રાત્રે, બીજા દિવસનું આયોજન કરીજ લેવાનું, કયા સમય ઉઠવાનું, ક્યારે અભ્યાસ કરવાનું, ક્યારે આરામ કરવાનું, ને ક્યારે પરિવાર સાથે સમય પસાર કરવાનો, બધું પહેલેથી નક્કી કરીજ લઈશું,
હમ્મ, આ અ તમારો આ નિર્ણય ખુબ જ સરસ છે. અને સમયનું આયોજન એ એક દિવસમાં શીખાતું નથી. પરંતુ આપણે ધીમે ધીમે અ એક એક આયોજન કરી ને, તો એક સારી ટેવ બની જાય છે. એકવાર આ ટેવ પડી જાય ને, પછી આપણું જીવન છેને, આપણને વધુ સરળ લાગવા લાગે. અને, જીવન વધારે વ્યવસ્થિત બની જાય છે.
હા, સાચી વાત કીધી.
અને અ આપડે તો સમય, આપડે આપડા વિદ્યાર્થી જીવનમાં છે ને સમયનું આયોજન નું ખૂબ જ મહત્વ છે, કારણ કે આખો દિવસ આપડો કોલેજમાં જાય છે, અને પછી ઘરે આયને કોલેજનુ કામ કરવાનું એટલે કોલેજ નું હોમવર્ક આપેલું હોય. અને બીજું આપડે ઘરનું કામ પણ કરવાનું. એટલે આપણેે સમય નું આયોજન ખુબ જ સારી રીતે કરવો જોઈએ.
હા, સાચી વાત છે. પહેલા હું છે ને સવારે મોડી ઉઠતી હતી, પછી આખો દિવસ ઉતાવળમાં પસાર થઈ જતો હતો. પણ હવે હું સવારે છે ને વહેલી ઉઠવાનો પ્રયત્ન કરું છું. સવારે વાતાવરણ શાંત હોય છે. તેથી અભ્યાસમાં પણ વધારે ધ્યાન રહે. સવારે કરેલું કામ ઝડપથી અને સારી રીતે પૂરું થઈ જાય. એટલે હવે મને સમજાયુ. કે દિવસની સારી શરૂઆત આખા દિવસને અસર કરે છે.
હા, ખુબ જ સરસ અને અ મેં પણ સમયનું આયોજન વધુ સારી રીતે શરૂ કર્યું છે. કે પહેલા હું ઘણા કામ એક સાથે કરવાનો પ્રયત્ન કરું. કર એટલે પહેલા હું એવી રીતે એક સાથે જ કામ કરવાનો પ્રયત્ન કરતી હતી. જેના કારણે કોઈ પણ કામ સારી રીતે પૂરું ના થાય. અને હવે હું એક સમયે એક જ કામ કરું. અ પહેલું કામ પૂરું થયા પછી જ બીજું કામ શરૂ કરું. આમ આવું કરવાથી છે ને આપડે કામની અ ગુણવત્તા પણ સારી રેહ. અને મનમાં જે તણાવ હોય ને કે હજુ ઘણા બધા કામ કરવાના બાકી છે, અને એક જ કામ પૂરું થયું. એ જે તણાવ રે ને એ ઓછો થઈ જાય.
હા, સાચી વાત કીધી. મને લાગે છે કે સમય બગડવાનું સૌથી મોટું કારણ કામને ટાળવાની ટેવ છે. કે ઘણી વાર આપણે વિચારીએ છે કે આ કામ પછી કરી લઈશ. અથવા કાલે કરી લઈશ. ખાસ કરીને તો આવું આપડે સામા ભણવામાં જ વિચારીએ. કે ચલ ને આજથી નહી કાલ થી કરીશ. થોડા ટાઈમ કલાક પછી કરું છું. એમા ને એમાં આપણેે કશું કરતા જ નહી. પરંતુ પછી એ બધું કામ છે ને વધતું જ જાય છે. જેમ મેં કીધું એમ. અને છેલ્લે એક સાથે બધું કરવું પડે છે. એટલે હવે મેં નક્કી કર્યું કે જે કામ આજે કરી શકાય. તે ક્યારેય આવતી કાલ પર છોડવાનું જ નહી. આજનું કામ આજે જ કરી દેવાનું.
હા, એ તો સો ટકાની સાચી વાત કીધી. આપડે કામ ટાળવાની ટેવથી આપણો જ સમય બગડે છે. અને આપણને જ મગજમાં ચિંતા રહે છે. અ મારા મેડમ છે ને એ હમેશા હંમેશા કહે છે. કે નાનું કામ પણ સમયસર પૂર્ણ કરી અ કરી લેવું જોઈએ. સમયસર કરેલું કામ હંમેશા છે ને આપણને સારું જ પરિણામ આપે છે. તેથી જ હવે હું જે પણ અસાાઈનમેન્ટ મળે ને આપણને, એ ધીમે ધીમે અ ચાલુ કરી જ દઉં છું. જેથી જે છેલ્લી તારીખ. કે છેલ્લી તારીખે આપણને વધારે અ, તણાવ ના રે કે મારે આખું અસાઇમેન્ટ કરવાનું બાકી છે અને કાલે જ બતાવવાનું છે. એમ.
હા, સાચી વાત છે. મને બીજી એક સારી ટેવ પડી છે કે, હું હવે દરેક કામ માટે અંદાજીત સમય નક્કી કરું છું. જેમ કે એક કલાક અભ્યાસ અડધો કલાક વાંચન, થોડો સમય કસરત અને થોડો સમય પરિવાર સાથે. આમ કરવાથી આખો દિવસ સંતુલિત રહે. અને પહેલા તો ખબર જ નથી પડતી કે. સમય ક્યાં પસાર થઈ જાય છે આખો દિવસ ફોન ફોન જોતા હોઈયએ, એમાં ટાઈમ જતો રહે ખબર જ ના પડે.
હા અને આરામ પણ એટલો જરૂરી છે. કેટલાક લોકો સતત કામ કરતા રહે છે અને પોતાનું સ્વાસ્થ્ય, અ ધ્યાનમાં રાખતા નથી પરંતુ જો શરીર અને મન બંને સ્વસ્થ રહેશે ને, તો જ આપણે સમયને યોગ્ય સમયનો છે ને યોગ્ય ઉપયોગ કરી શકી કરી શકીશું. તેથી અ હું અભ્યાસ વચ્ચે છે ને થોડો થોડું આરામ કરી લઉં છું અને સાંજે થોડું ચાલવા પણ જાઉં છું.
હા આજકાલ મોબાઈલ અને સોશિયલ મીડિયા પણ સમયનો ઘણો બગાડ કરે છે. ઘણી વાર માત્ર પાંચ મિનિટ માટે ફોન હાથમાં લીધો હોય. અને પછી એક કલાક પસાર થઈ જાય છે તો ખબર જ નહી પડતી. એટલે મેં નક્કી કર્યું છે કે અભ્યાસ દરમિયાન મોબાઈલને દૂર જ રાખવાનો. અને જયારે જરૂર હોય ત્યારે તેનો ઉપયોગ કરવાનો બાકી જરૂર વગર તેનો ઉપયોગ નહી કરવાનો.
હા સમય નું આપડે આયોજન કરીએ ને, તો એ્યાંથી આપડો આત્મવિશ્વાસ વધે. અને અ જયારે આપણે નક્કી કરેલા સમય પર આપણું કામ પૂરું કરીએ ને, તો આપણને જાતે સંતોષ થાય. અને ધીમે ધીમે મોટા લક્ષ્યો પ્રાપ્ત કરવાનું પણ સરળ બને છે.
હા મારા ભાઈ એ પણ સમય નું આયોજન કરીને સરકાર સરકારી પરીક્ષાની તૈયારી કરી હતી. તેને રોજનું ટાઈમટેબલ બનાવ્યું. નિયમિત અભ્યાસ કર્યો અને આખરે પરીક્ષામાં સફળતા મેળવી. આ જોઈને મને પણ સમજાવ્યું કે સફળતા પાછા મહેનતની સાથે સાથે સમયનું યોગ્ય આયોજન પણ ખૂબ જ જરૂરી છે.
હા, સાચી વાત છે. જીવનમાં દરેક ને દિવસ ના સમાન ચોવીસ કલાક મળે પણ ફરક એટલો જ છે. કે કોન તેને કેવી રીતે ઉપયોગ કરે છે. અને સમયનો સારો ઉપયોગ કરવો એ ખૂબ જ જરૂરી છે જેથી આપડે, જીવનમાં આગળ વધી શકીએ.
હા સાચી વાત છે.